હા.
અરે એતો કો પૂરો થાય એના પછી સબમિટ કરે કોણ
હા તો
હા આટલી ગળા ટાઈમ ન તો શું કરતો હવે ટાઈમ શો કર્યો.
મતલબ સબમિટ સબમિટસ વાળુ તો નહીં કરતા. તરા મેમ
હવે કર્યો પેલા નતો કરતો.
હમ્મ. તમારામાં તો થઈ જાય છે.
હમ્મ ઓકે ઓકે હવે મે હવે ફરી ચેક કર્યો ને હાલ ત્યારે ટાઈમ બતાયો. શું કરે કયા ઘરે ગઈ.
હીંયા જ છું હજી
હાજી યાદ છે તારા પપ્પા બોલશે ને
હા એ લોકો સુઈ ગયા છે.
અચ્છા. હમ્મ મને શું છે આબી તુમ તુમારે ઘર પે રેલો ને ઉધર ચાલે કે
સુ કહેસા.
હમ્મ.
હલો.
હા.
શૂં કે છે?
મને એવું લાગ્યું કે તમે જે કરી રહો છો ને ત્યાં વ્યા ગયા.
હ ના ના અહીંયા જ છું.
હમ્મ.
શું કર?
મા મારો ફ્રેન્ડ તો મારા કોલ જોઈને એ શોખ થઈ ગયો.
કેટલા
હા અગિયાર આ એકવીસ
એટલે સોખ થઈયો
હમ્મ અમે બેને સંગાત ચાલુ કર્યું તું તો એના હાલ બાર જ છે.
ઓફ
હમ્મ મારા આઉટ ગોઈંગ જ એટલા છે ઈનકમિંગ ગણું ને હોમેલે ના આલા તો તો બઉ થઈ જાય છે.
અરે અરે માં બહું પ્રોબ્લેમ છે ને જે ઈન્કમિંગના બી કાઉન્ટ હતા. હોય ને તો બંને માણસના સાથે ટાસ્ક કમ્પ્લીટ થતા જાય. આમાં એમાં છે કોઈ મતલબ જે કરે એના જ કાઉન્ટ થાય તો એને લીધે પછી ટાઈમ બહુ જોઈએ ને
નહી પણ પેમેન્ટ તો સરખું જ મળે એ કાઉન્ટ થાય, ને. તો આપડે ઉડલ ચેક કરતા આવડે કોલ ચેક કરતા બધા?
ના એમાં શું હોય છે?
એમાં હું તમને કહું તમે એપ્લિકેશન ખોલો?
હમણાં ચાલુ થશે ચાલુ કોલમાં?
હ ચારું પરમાં ફૂલ
નહી થાય ચાલુ કરવું અને બીજી વાત કે અવાજ નહીં આવશે. સ્પીકર પર બી નહીં થતું આમાં.
તો નહી ખુલે એમાં હું તમને આખો કપાયા પછી કોલ કપયા પછી હું તમને કહીશ ત્યાં તમે ચેક કરશો ને ત્યાં આખું લિસ્ટ ખુલશે, તમે કેટલા મોબાઈલ સામેથી જેટલા પણ તમે કોલ કર્યા છે ને એ બધી સ્ટોરી ત્યાં બતાવશે.
અને એમાં તમને બતાવશે કે આટલા કોલ રિજેક્ટ થયા છે, એ બધું બતાવશે. આટલા ટાઈમ ના કોલ ચાલ્યો.
અચ્છા એવું હોય છે, મારામાં નથી મેં જોયું નથી હજુ સુધી કઈ.
હમ ડેબોડ ચેક કરવું પડે હું તમને ડેબટ ચેક કરતા મને શીખવાડું.
ઓકે પછી મેં કોલ કટ થાય ત્યારે તો મને કહે જે.
હમ્મ તારા ફ્રેન્ડે તને નઈ કીધું?
ના. મારા એ જે ફ્રેન્ડને મને એપ આપી છે, ને એની સાથે હું વાત પણ નહી કરતી.
હમ્મ ડેબોડ ચેક કરતા પણ નહી શીખવાડ્યું? હમ્મ. હાલ તો મસ્ત વાતાવરણ થયું છે, વરસાદ આવે એવું.
નહીંયા પણ એકદમ ઝીણી ઝીણી છાંટી પડતી છે.
હા, તમને હજી સુધી અમારે વરસાદ નહી થયો મેં તમને કીધું હતું ને,
હા,
હજી સુધી વરસાદ નહી થયો.
હજુ પણ નહીં આવ્યો?
નહી.
અરે બાપરે. અહિયાં તો પળતો રહી છે. હમણા થોડાક દિવસથી નહી આવતો. તો તો પણ આજે પાછું વાતાવરણ છે. અરા થોડી થોડું એકદમ નાની નાની છાંટી આવતી છે.
હમ. અમારે તો વાતાવરણ એવું કરે વરસાદ આવે એવું પણ વરસાદ જ નહી આવતો.
તમે વરસાદને બોલાવતા જ નહીં હશે એટલે.
હ બોલાવા તો છીએ પછી ત્યાં હાથ જોડીને બોલાવવા પડશે લાગે એવું.
હ. લાગે તમારા સાઈડ આવવાનો વરસાદને ગમતું જ નથી.
હમ આઈ મીન લાાઈક એસાબ લગતા ત હ. ના. વરસાદ ની માત્રા ઓછી છે.
બરાબર છે.
હમ હ ચાલ. જંગલોમાં વૃક્ષો કાપી દે છે. કોઈ પણ અમારે ખેડૂત લોકો પણ આઈ મીન ખેતરમાં વૃક્ષો નડતા હોય ને એ પણ કાપી દે છે.
હવે એ તો આપણે તો નહીં રોકી શકીએ આપણા હાથમાં તો કંઈ છે નહીં.
એના કારણે બઉ સ્ટ્રગલ કરવું પડે.
બરા તમારા સાઈડ તો ખેતીવાડી બહુ કરે ને બધા મોસ્ટલી ખેતી જ કરતા હોય ને
હા મોસ્ટલી ખેતી જ ખેડૂત ફાર્મર હમ મારે હોટલ હમ.
તારા ઘરે બી એ જ છે કે તારા પપ્પા કંઈ જોબ કરે છે.
હમ ના મારા પપ્પા જોબ નહી કરતા.
તો
મારા ખેતીવાડી ફાર્મર હમઈમીન ફાર્મિંગમાં અમક બઉ વધુ પ્રમાણમાં પૈસા મળે વળતર
તો થોડા મને આપી દે
હ લવા આવ
તું જીપે પણ કરી શકે ત્યારે આપવું જોઈ તો
હા ચ્છા મતલબ અમે તો અમે તો ફાર્મર છીએ તમારા ભાઈ તો એન્જિનિયર છે તમારા મમ્મી જોબ કરે છે તમારા પપ્પા જોબ કરે છે
હા તે જોબ કરે છે ને એમાં એટલું નહી મળે જેટલું ફાર્મિંગમાં મળે મને બી ખબર છે
હ ફાર્મિંગ મે બહુ જ્યાદા તો મીતા હૈ લકિન સ્ટ્રગલ ભી બહુ જ્યાદા કરના પડતા હ
અહિયાં તો સ્ટ્રગલ કરી ને પણ એટલું નહી મળતું
હમ
ચાલ આપડે પેલી ગેમ પાછા રમીએ નંબર ગેસ કરવાવાળી પણ એમાં છે ને બેટરીના પર્સન્ટેજની ગેસ કરવાના તારા મનમાં કોઈ નંબર રાખ તે નંબર મેં ગેસ કરીશ ને મેં મારા મનમાં નંબર રાખાતો તું કેમ છે
ઓકે લેસ ટ્રાય
પકી
હમ બોલો
આ. મને પેલા નંબર તો સોચવા દે હા ચાલ મે. વિચારી લીધું તું બોલે.
તબ. હમ થર્ટીીન યા ફિફ્ટીન.
ના.
હાયર યા લોવર.
લઅર.
હમ બર હમ તમે ક.
ફિફ્ટીન.
હા યાર.
ફર.
હમ તમારું હમ. ટ્વેન્ટન્ટી.
ટ્વેન્ટન્ટીથી લોવર. ફિફ્ટથી બી લોવર કીધું ફિફથી બી લોવર કીધું.
અચ્છા.
હા.
હમ તો બોલો તમારી વારી.
તેરો નંબર. ટ્વેન્ટીથી તવે હાયર કધું ને.
હમ.
અચ્છા તો.
હમ.
ફોટી.
હાઈાર.
ઓકે ચાલો ધન્યવાદ.
એન.
લુઅર.
છાઆ.
અ તારો નંબર સિક્સ્તી.
આઈ યાર.
ઓકે.
હમ ફાઈવ.
હાયર.
હા યાર ઓકે બોલો.
હ.
ઈકસ્તિથી થી બી હાયર કીધું તો એટ્ટી.
હમ હાયર.
એ
હમ્મ હમ્મ તમારું એટ.
લોઅ ની હાયર હાયર.
અચ્છા તો બોલો તું.
હવે શું મતલબ, તને નંબર તો મળી ગયો હશે?
હા, પણ તમે ગેસ કરો સાાયદ ગેસ કરી લો તો.
હચ્છા. અઅ એટ્ટી થી બી હાયર હતો ને તારું.
હમ. હ.
નાઇન્ટી ફોર.
હમ લોઅર
ઓકે, ચલ.
તુમ્હારા નાઇન
યસ.
હમ્મ, મેરા થા એટી સેવન.
અરે યાર.
હમ્મહ.
અકે
હમ્મ. ઉસ નઈ ઉસ્મે તો થોડા બહુત આતા હૈ લેકિન એનિમલ ગેસ મે હમકો નહી આતા. ના
હહ બરાબર છે મને એનિમલ રેસમાં થઈ જાય છે. આમાં થોડુંક ટકલીફ થાય છે.
હહહ. હમ્મ, અતારે કેવું મસ્ત વાતાવરણ થયું છે ને મસ્ત ઠંડો ઠંડો પવન આવે છે.
જા ઘરે કેયને ચાાય લેઈને આવ. તો તને ઓર મજા આવશે વધારે.
લાગુ પડે ને વસ્તી. અરે બાપરે! ઈધર સે તો કેટીએમ લે કે એક બંધા નીકલા
તને કેટીએમ ગમે છે?
હ માયી ડ્રીમ બાઇક.
અરે!
એનાથી સારી બાઈક પણ આવે છે યાર.
હમ્મ, ખબર હે પણ આઈ લાઈકયુ કેટીએમ.
કે તી એમ તો નઈ.
તમને કયું બાઈક ગમે એ કો ને?
મને તો બુલેટ ગમે.
અરે બાપરે! ગેંગસ્ટર.
યેસ કે તી એમ તો યાર
હમ્મ કે ડી એમમાં, કે ડીમમાં છોકરીઓ બઉ ઇમ્પ્રેસ થાય.
એ કેહવાનું છે, અહીંયા તો કોઈ ઇમ્પ્રેસ નહીં થાય.
હા એવું હોય? અહીંયા તો બઉ એવું ચાલે અમારા બનાસકાંઠામાં.
બરાબર છે.
હમ્મ તમે કયું કીધું તું હતું તમારુ ફ્રોમ?
શું કે છે?
તમારું ફ્રોમ કયું કીધું તું તમે?
વલસાડ.
વલસાડ, ઓ કે.
તો નામ સાંભળ્યું હતું વલસાડ નું ક્યારેય પેલા?
હમ્મ સાંભળેલું બઉ વલસાડ.
કોઈ વાર આઈવો છે?
હમ્મ આઈવે નહી પણ સાંભળેલું ખરી.
મુંબઈ આઈવા છે કોઈ વાર?
અહમ્મ.
નહી?
હમ્મ, મુંબઈ આવતો હે હવે ફરવા માટે.
મુંબઈ રી તું એ સાઈડથી મુંબઈ જાય ને તો વલસાડ તને રસ્તામાં આવશે.
અચ્છા.
યેસ.
હમ્મ હમ્મ, તો તમે તો હું વલસાડ આઉં તો થોડા કોઈ ભેગા થવા આવવાના હોવ.
અરે જસ્ત કહું છું તને.
હમ્મ હમ્મ.
કે તું જો મુંબઈ જાય ને તો તને વલસાડ રસ્તામાં આવસે.
હા. હમ્મ, તમારા તમારા પાસે હાલ કયો મોબાઈલ એ?
મારી પ